હલો, તમે શું કરો છો?
અમે પાર્લર માં છીએ, તમે?
અમે પાર્લર માં છઈએ. હું આલે?
પાર્લરમાં સારું આલે છે.
શું શીખીયા પાર્લર માં?
પાર્લર માં આઈબ્રો, ફેશિયલને ને એવું શીખીએ છીએ. તમે?
અમે પાર્લર માં એબ્રોને એવું શીખીએ છીએ.
હા, હે બોલો બીજું? અન પાર્લર માં ફેશિયલ ને એ પરફેક્ટ આવડી ગયું કે?
હા પરફેંક આવડી ગયું તમને?
અમને પરફેક્ટ આવડી ગયું. આ ફેશિયલમાં
ફેશિયલમાં એ આવડી ગયું તમને?
અમને પણ આવડી ગયુ પરફેક્ટ. હા આઈબ્રો પણ ફાવી ગયુ છે. તમને?
અપર લીપ્સને એવું હા અમને
હા એ હા અમને પણ ફાવી ગયું છે. હાલો હા